હા કેમ
કેમ છો?
બસ મજામાં મજામાં, આજે આપડો આજે આપડો વિષય ગુજરાત ના સ્થળો છે ને પ્રવાસ ઉપર?
હા હા.
હા તો કહો કહો તમે તો હમણાં કઈક જઈને આવ્યા ને તો કયો રહ્યો પ્રવાસ એ કયા કયા તળે ગયા કરી દે.
હા હા ઘણા બધા અમે લોકો લગભગ દસ દિવસ માટે ફર્યા ના આઠ હા નવ દસ દિવસ માટે પણ ગુજરાત ના અ અમે લોકો શરૂઆત મહેસાણાથી કરી હા મહેસાણામાં અ છે અ ત્યાં આગળ મહેસાણા ઊંઝા ઊંઝા ગયા, પછી ત્યાંથી અંબાજી ગયા, પછી અ માઉન્ટ આબુ અ શ્રીનાથજી હા માઉન્ટ તમને તો ખબર હશે અંબા જી એટલે એક અ અ શક્તિપીઠ કેહેવાય છે એટલે ત્યાં દર્શન કર્યા. પછી ત્યાંથી આગળ ગયા એટલે અને અંબાજી માં ગબ્બર નો ગોખ પણ છે. તમે કહેલા છે કે નહી ક્યારે દર્શન?
હાજી હાજી જરૂર કરયા છે એના હાજી.
એટલે હન આ અ ત્યાં પણ પણ હવે છે ને થોડી ભીડ વધારે હોય છે ત્યાં આગળ ગબ્બર પર. અને આ અંબાજીમાં પણ પણ બધે હવે બધે લગભગ ધાર્મિક તળો એવું જ થઈ ગયું છે કે તમારે અંદર લાઇનમાં બવ સિક્યોરિટી ચેકથી પાસ થવું પડે છે. એટલે અંદર દર્શન કરતા દર્શન તો થોડી જ વાર માટે કહીએ ને કે થોડીક મિનિટ માટે ટે કરવા મળે પણ ભીડ બહુ હતી. પણ દર્શન થયા અને ગબ્બરકોક ના દર્શન કર્યા પછી ત્યાંથી ગયા અમે માઉન્ટ આબુ. ત્યાં પણ અ ત્યાં દિલવાડા ના દેરાસર છે અને નકીલેેક છે એ બધું ફર્યા. હા. હા ત્યાંથી પછી આગળ ગયા શ્રીનાથજી જે વૈષ્ણવનું એક યાત્રાધામ છે પણ હા ત્યાં પણ હવે ભીડ તો હોય છે પણ ત્યાં શું હવે કે સિનિયર સિટીન માટે અલગ લાઈન રાખી છે એટલે શાંતિથી દર્શન થાય છે પેલા જેવું નથી પેલા થોડી ધક્કા મુૂકીને એવું થતું હતું પણ હવે એવું નથી થતું અ સવારના દર્શન માં કદાચ હશે પણ અમે સાંજે દર્શન કર્યા હતા એટલે શાંતિથી દર્શન તો થયા સાંજે ઝાંકી થઈ એટલે એ પણ સરસ થયા પછી ત્યાંથી આગળ અમે ગયા અ રાજસ્થાન તરફ એટલે શ્રીનાથજી એટલે રાજસ્થાન જ થઈ જાય ત્યાંથી અમે ગયા રાણકપુર ત્યાં ત્યાં પણ એક જૈન તીર્થ છે અને બીજા પણ અમે ત્યાં એક પંચમુખી હનુમાનજી નું મંદિર છે રાણકપુર થી થોડુંક આગળ ત્યાં પણ અમે દર્શન કર્યા એટલે છે તો ઘણા બધા સ્થળ પણ આપણા દિવસમાં આપ આપણે જે રીતે ફરવું હોય એમાં જે આપણે કવર કરી શકીએ એટલા તો કરી જ શકીએ અમે જોકે મહેસાણા ગયા ત્યાંથી મોઢેરા સૂર્યમંદિર પણ છે પણ અમે પેલા કરેલા છે એટલે આ વખતે એ અમે એ જગ્યા ના લીધી અમે બીજી જે જગ્યાએ નહોતા ગયા એવી જગ્યાએ એ લીધી અને મહેસાણાથી ખાસ તો અમે વડનગર પણ ગયા તમને ખબર છે વડનગર
હા બહુ સરસ વડનગર માં હાટકેશ્વર દાદાનું સરસ મંદિર છે ત્યાં
હા હા હા ત્યાં ત્યાં પણ અમે ગયા ત અને ત્યાંથી હવે તો ત્યાં ળ એક સરસ આપડે મ્યુઝિયમ થયું છે અ એ આર્કિયોલોજી નું એટલે કે આપણા બધા જે પૂ પુરાના બધા અવશેષો મળ્યા છે ને એમાંથી આ મ્યુઝિયમ બન્યું છે આર્કલોજી મ્યુઝિયમ અ સરસ છે તો એને ત્યાં જે એકચુઅલ આપણે સાઈટ મળી છે ને ત્યાંના જે અવશેષો મળ્યા છે એ બધા એ લોકો એ સરસ રીતે સાચવ્યા છે અને મ્યુઝિયમ પણ ખુબ સરસ છે લગભગ અમે બે કલાક દોઢ બે કલાક અમે મ્યુઝિયમમાં સમય એ પણ ઓછો પડ્યો થોડુંક અમે અરે સમય ની મર્યાદા હોવાથી પણ સરસ એકત જોવા જેવું છે હા મ્યુઝિયમ અને બીજું ત્યાં આગળ અમે ખાસ તો તમને ખબર હશે વડનગરમાં અ તાનારીરી જે ગાયિકાઓ હતી હા. અકબર ના વખતમાં હા તો એાય જે અલગ અલગ રાગરાગ ઘણીઓમાં ગાતી હતી એનું પણ આખું એક ગાર્ડન છે એમાં એ લોકો એ બા રાગ વિશે એના આપણે સંગીતના વા્યો અને તમે જો હેડફોન લગાડીને સાંભળવા માંગો તો તમે અલગ અલગ રાગ જેમ કે રાગ કેદાર રાગ દીપક રાગ મલ્હાર એના વિશે તમે સાંભળી પણ શકો એટલે એ પણ એક બહ આકર્ષણ આકર્ષક લાગ્યું મને એટલે એ પણ જોવા જેવું ખરું અને સાંજના સમયે અમે લોકો ગયા ત ખાસ તો ત્યાં સર્વિસા તળાવ છે તમને
હાજી હાજી ખ્યાલ છે ને મારે ખ્યાલ છે બહુ સરસ સર્વિસ બહુ સરસ
હા તો સાંજના સમયે ત્યાં આગળ ફુવારા થાય છે અને એટલે મ્યુઝિકલ ફાઉ એ પણ એક એક નજારો જોવા જેવો છે એવું લાગ્યું કારણ કે એમાં બે વખત હોય છે સાડા સાતે પણ હોય છે અને લગભગ આઠ સવા આઠ પાછો એક આ મ્યુઝિકલ ફાઉન્ટન નો શો થાય છે એટલે લોકો જોવા માટે ખાસ આવે છે તળાવ પાસે પણ એ પણ એક જે આપણે વિદેશોમાં જે આકર્ષક વસ્તુ જે આપણે જો જોવા મળે છે. એવી આપણા દેશમાં પણ છે એ ખરેખરે એક ગર્વ લેવા જેવી વાત છે.
વાત છે. કારણ કે તમે આ જે રીતે બધી વાત કરી તો આપણેે એમ જોઈએ તો ખાલી ગુજરાતમાં જ કેટલા ફરવાનાં સ્થળો છે. તો આખા ભારતમાં કેટલા હશે એ તો વિચારો એ તો અલગ જ વસ્તુ છે. પણ ગુજરાતમાં જ એટલા બધા ફરવાના સ્થળો છે કે જેને કે ને કે સમયેય ઓછો પડે, અને મને એમ લાગે કે લગ ભગ સમજો ને કે, જો તમારી કણ સમય પણ હોય, તો વરસ સો વર્ષ જેવું થઈ જાય બધી જગ્યા
હા બરાબર છે. હા હા અને તમને શમાં રસ છે. એ પણ પાછું વધારે મહત્વનું છે. તમને ધાર્મિક સ્થળોમાં રસ છે. સાંસ્કૃતિક જગ જગ્યાઓમાં રસ છે. ઈ તમે જોઓ તો ખરેખર એક અ આકર્ષણ તો છે.
હમ
એટલે એ એ અ અલગ અલગ જગ્યાઓ તમારા રસનો વિષય છે. એ એમ તમે ઊંઝા ગયા ત્યાં આગળ ઉમિયા અ ધર્મસ્થાનક છે. હા હા ભવ્ય મંદિર છે. એ પણ એ પણ જોયું બહુ સરસ ને અ છે. ત્યાં પણ ઘણા લોકો આવે છે. ખાસ તો અ પટેલ સમુદાયના લોકો ના એમના કુળદેવી ગણાય છે. એટલે અ ત્યાં પણ અમે દર્શન કર્યા એટલે સ્થળો તો ઘણા છે. પણ તમારા રસ ને શું તમને તમને રસ ને રુચિ તમને શેમાં છે? એના ઉપર બધો આધાર છે. અને બીજું તો ખાસ બીજું ખાસ તમારું બજેટ. અરે મેન વસ્તુ એ છે, કે તમારી પાસે સમય કેટલો છે. અને તમને શેમાં રસ છે છે. હા હા એ તો વધારે એ વા વધારે મહત્વના કારણો છે, એના પર જ બધું આધાર છે.
તમે આજે ઉમિયા ઉમિયા મંદિરની તમે જે વાત કરી ને તો અ ઉમિયામાં ઉમિયા માતાજીનું જે મંદિર આ જે પટે્યન લોકો જે છે ત્યાં જે આપડે જે સારામાં સારું જીરું જે મળે છે એ જગ્યાનું. તો હા ઊંઝાનું. તો ઊંઝાના જેટલા પણ જે જીરાના જે પટેલ લોકો છે, એ લોકોનું આ ઉમિયા માતાજીનું મંદિર છે. હાજી. હવે એની સામે તમને એક હાજી, તમે કદાચ ખ્યાલ હોય તો સામે ત્યાં આવલું ભોજનાલય પણ બનાવ્યું છે. તમે જોયું હોય તો. મંદિરની અંદર. હા. પ્રસાદનું. હા. હવે હા એમાં તમનું ખાસ વિશેષ એ વાત કરું કે પહેલાં કેવું હતું, કે જ્યારે પહેલીવાર જ્યારે આ મંદિર જ્યારે ચાલુ કર્યું ને ત્યારે એ લોકોને ભોજનાલયની અ સગવડ એ લોકો ચાલુ કરેલી હતી પણ એટલું અ જેને કેને કે વિચાર કરતા હોય કે, કેવી રીતે કરવું કે આમાં અ લો લોકોને ભોજન ફ્રીમાં આપો કે ચાર્જ લેવો. એવી રીતે શું કરવું કરીને પણ પછી ત્યાં કેવું થયું કે, એક વખત એવો આવ્યો કે એટલું બધું યાત્રાળુ ત્યાં આવી ગયેલા, અને આ લોકોએ ત્યાં ત્યાંના જે અ જે આખો જે આ જે ઊંઝાના જે જે જીરુના જે બધા આખું જે એક એસ છે એ લોકો ભેગા થયેલા, વેપારીઓ છે એ બધા. અને એ વેપારી ભાઈઓ કીધું કે ભાઈ આપણે આ માતાજીને લીધે જ આપણો આ ધંધો આટલો થાય છે. એવી એ લોકોની માન્યતા છે. તો કે આપડે આ બધી જ સગવડ ફ્રીમાં રાખો. અને અ-અમે જે દિવસે ગયાતા ને એ દિવસે અમને મને હજી પણ યાદ છે કે, અમને લાભ મળ્યો ત્યારે જમવાનો અને ત્યારે એ લોકોએ ખાસ કીધું કે ભાઈ હવેથી આ ટોટલી ફ્રી. એ જેને આવવું હોય ગમે ત્યારે જે સમય છે. એ સમયમાં તમને ખાવાનું બધું સરસ અ ભોજન અને પ્રસાદ જેને કે આપડે પ્રસાદ જ કેહેવાય ભોજન તો કેવાય જ નહી. પણ એને બહુ સુંદર પ્રસાદ હતો ત્યાં.
હમ હમ એટલે હા હા અને અમે ખાસ તો અમે રિક્ષા વાળા ભાઈ ને કીધું કે અમને ત્યાં આગળ જે ઊંઝાની માર્કેટ છે ત્યા જીરું હરિયાળી સબગુલ વગેરે ખુબ સરસ મળે છે એટલે અમે દુકાનો નો પણ એક નજારો જોઈ લીધો અને ખરેખર આપણેે ગ એમાંથી ઘર જીરું વરિયાળ ને શું ગંધ આવે એટલે હા હા અને એ પણ ખરેખ ખર અને વસ્તુ અ ખરેખર ત્યાં આગળ સારી મળે છે કારણ કે આનોજ પારાવિક રીતે ત્યાં જ એની બધી અ પ્રક્રિયા થઈ પેકિંગ થઈને મળે છે વિદેશમાં પણ તે તે લોકો મોકલે છે એટલે ખરેખર એ પણ એક વસ્તુઓ તો જ્યાં પણ જઈએ ત્યાંની જે વસ્તુઓ મળે એ તો ખરે સરસ જ હોય તો તમને ખબર જ હશે કે જે દેશમાં થાય આપણે પણ કેકલ એટલે જે જે જગ્યા એ જઈએ એની જે વસ્તુ વખણાતી હોય એ એનું તો આપણેે ધ્યાન રાખવું જ જોઈએ
જોઈએ જોઈએ સોળસો ટકા સોળસો ટકા વાત સાચી અને અને તમે અહિયાં જે હાજી
હમ બોલો બોલો
અને બીજું તમે અહિયાં જે તમે જે આપડે જે વડનગર તમે જે ગયા તો તમને ખ્યાલ હશે કે વડનગરની આગળ આપણે જે વિસનગર પણ છે બરાબર છે ત્યાં પણ ત્યાં પણ તમને ખ્યાલ હોય તો ત્યાં વિસનગરમાં પણ મારા ખાતી આપણા ઓલા જેમસ સાધું જે બહુ મોટા બહુ ફેમસ નામ ભૂલી ગયું એમનું એમની બહુ સરસ એ સ્થળ છે અને ત્યાંય પોતે તમને ખ્યાલ હોય તો આપણેે આ અમાસ ના દિવસે બેસતા બહ સરસ એમલું સ્થળ એ મારા ખ્યાલથી એમને સમાધિ લઈ લીધી અને બહુ જ જબરદસ્ત જૈન સાધુ હતા બહુ એમનું પ્રચલિત નામું નામ ભૂલી ગયું છે એમનું
મારા ખ્યાલથી બુદ્ધિસાગર મહારાજ સાહેબ ની વાત કરો છો તમે હા હા હા એમનું તો ખાસ ધર્મ સ્થાન છે પણ ખરાબ મોડી મોડી જાણીતું છે હા ત્યાં પણ હા ત્યાં પણ અમે જઈ આવેલા છેએ એટલે એ પણ એ રૂટ માં જ આવે પણ અમારે એટલા દિવસ બધું ફરવું નહતું અમારે જે જે આ રીતે આવતું હતું એ રીતે લીધું પણ એટલે કહ છું ને કે તમારી પાસે જે દિવસો છે અને જે તમારું બજેટ એ પ્રમાણે તમે બધે ફરી શકો તમે કયા
અમે હું તમને કહું ને ગુજરાતમાં જો તમને કહ તો મે મહેસાની વાત કરું તો વડનગર વિસનગર પછી આજે મૌડીનું મંદિર છે એનો પણ લાભ મેં ઘણીવાર લીધો છે પછી ત્યાંથી હું તમને કહું તો આ અંબાજી છે માઉન્ટ આબુ છે અને પછી આ બાજુ તમને કહું તો ગુજરાતમાં પછી આપણે તમને ખ્યાલ હોય તો એટલે આમ મ દીર્ એટલું પ્રચલિત નથી પણ ખરેખર બહુ પ્રચલિત છે છે આપણે અંકલેશ્વરમાં છે અને માતાજી નું મંદિર છે ખાલી બુધવારે કે ગુરુવારે મંદિર ખુલે હા અને માતાજી નું મંદિર છે એ એટલું ભવ્ય મંદિર છે અને લોકો તમે માનસો લોકો ચાલતા ચાલતા મને હું અંકલેશ્વર જયારે હતો ત્યારે લોકો મને ખ્યાલ છે કે ચાલતા ચાલતા અંકલેશ્વર થી લગભગ આ છે લગભગ સાડત્રીસ ડત્રીસ કિલોમીટર દૂર છે પણ લોકો એટલું બુધવારે રાત થી ચાલુ કરે અને ગુરુવારે ત્યાં પોહોંચી જાય લાઈન લાગે જબરદસ્ત અને દર્શન કરવા માટે આવે અને તમે એ જે માહોલ જુઓ ને તો ખરેખર એક બહ સ્વયંભૂ મંદિર છે એવું કેહે છે અને નીચે પણ કઈક કોઈક જે સાધુ જે સાધુ હતા કે જેમને આ મંદિરનુંું હતું બહ સરસ એની પ્રચલિત એની વાતો છે હ હું ભૂલી ગયો મને યાદ નથી પણ એ અમે જયારે દર્શન કરવા ગયેલા ત્યારે એમ લાગે કે ખરેખર આપણા દેશ માં કેટલું આવી વસ્તુ કેટલી બધી છે જે આપણને ખબર જ નથી અને જેમ અત્યારે હા આપણે અત્યારે જેમ વાત કરીએ છએ તો મને એમ લાગે કે આપ આપણને સમયની પણ મર્યાદા આમાં તમે કલાક બે કલાક સુધી તમે વાત જ કરી રાખો એટલો મોટો આ લાંબો ટોપિક છે એવી જાતું લાગે મને કોઈ વાર હાજી હાજી
હા હા એટલે છે ભારતમાં તો અ ધાર્મિક સ્થળો ખુબ જ છે તમે કઈ